હલો
કેમ છો મજામાં?
હા કેમ છો તમે મજામાં?
હા બસ એકદમ મજામાં.
બોલો બોલો શું કહો છો કઈ ના વાંચ,
કઈ નહી બસ કઈ નવાજૂની નથી આ ઓફિસ આવીને બેઠા,
બઉુ દિવસે ફોન આવ છે તમારો.
હા મેં કીધું ઘણો ટાઈમ થઈ ગયો ઘણા ટાઈમ થી ફોન નથી કર્યો મેં કીધું તમે મને ભૂલી તો નથી ગયા ને એમ એકું લાવ હું આજે તમને સામેથી ફોન કરું છેલ્લા કેટલાક દિવસથી હું સમય ન યોગ્ય આયોજન કરવાનો પ્રયાસ કરું છું. પણ મારાથી થઈ નથી રહ્યો મે કીધુંતે લાવ સાજે કરું
બરોબર છે ખરેખર પેલા તો તો હંમેશા કતી હતી કે મને તો સમય જ નથી મળતો
હા હા પણ હવે સમજાયું કે સમય બધાને સર ખોજ મળે છે ફરક માત્ર એવો છે કે તેનો ઉપયોગ કરવાની રીતમાં હોય છે કે ક્યાં કેટલો સમય કાઢવો એટલે હવે હું એ સમજી ગઈ છું એટલે એ પ્રમાણે હું સમય કાઢું અને પછી મેં કીધું લાવું ફોન કરો
બરોબર છે બરોબર છે. આમ દિવસ ના ચોવીસ કલાકમ દરેકને સમાન જ મળે પણ સફળ રીતે અને સદ્ઉપયોગ કેવી રીતે કરવું ને એ બધા માણસ ઉપર અલગ અલગ રીતે આમ નિર્ભય કરે છે.
હા એ વાત તમારી સાચી છે પેલા હું સવારે આમ મોડું ઉઠતી હતી પણ પછી બધા કામ છે ને મારે ઉતાવળમાં કરવું મોડું ઉઠવું એટલે મારે બધું જ બધું મોડું જ થઈ જાય એટલે પછી હમણાં થી કેવું કરું છું હું બી વેલુ વાનો પ્રયત્ન કરું છું. વહેલું
બરોબર મારા સાથે પણ એવું જ થતું હતું હવે હું કેવું કરું છું કે એલાર્મ વાગેને એટલે તરત જ ઊઠી જાઉં છું. એટલે વારે વારે બંધ નહી કરવાનું એક વખત એલાર્મ વાગે એટલે પછી ઊઠી જવાનું
એ વાત તમારી સાચી પણ આમ સવારે વહેલા ઉઠવાથી શું ફાયદો થયો
સૌથી સૌથી મોટો ફાયદો તો એ થયો કે જે શરૂઆત છે એકદમ શાંતિથી થાય એમ આપણું મગજ આપણું સોરી બધું એમ શાંત હોય અને ઉતાવળ પછી આપણને કોઈ કામમાં ઓછી રહે પછી. કંઇ થાયું છે આપણું મન છે આમ એકાગ્ર થઈ રહે કોઈ બી એક કામ થતો આપણું શાંતીથી એમ આપણે ધ્યાન આપી
બરોબર એ વાત તમારી સાચી છે. હું પણ હવે જોઉં તો હું પણ હવે રોજ સવારે થોડો સમય મારા દિવસ નું પ્લાનિંગ કરવા કાઢું છું કે આજે શું કરું આજે શું ન કરું પણ હું પણ વિચારું છું કે હવે સવારે થોડું ઉઠી સમયનું આયોજન કરી થોડું યોગાને એવું કરવાનું પણ ચાલુ કરું
એમ કે કેવું છે ખબર છે કે અત્યારના આપણા ટાઈમમાં છે ને પ્લાનિંગ બહુ જરૂરી થઈ ગયો છે એ તો ઘણી વાર આપણો સરળ કામમાં જેટલો સમય બગાડી દઈએ છીએને કે અને વસ્તુ નું ધ્યાન પણ ના હોય
હા પેલા હું જે કામ હાથમાં આવે તે જ કરવા લાગતી હતી અને હવે હું પેલા મહત્વના કામ પૂરા કરું છું કે જે મારે પેલા એવું હોય કે આજ પેલા પતાવું પડશે હવે હું એવું કરું છું પેલા મારા બધા મહત્વના કામ દઉં છું પછી બાકીના જે નાના મોટા કામ હોય એ કરું છું
હા એટલે એજ ને કે એને જ તો કે કેમ પ્રાથમિકતા નકી કરવાની કે કયું કામ આપડણે પહેલા કરવા જેવું છે કયું કામ વધારે મહત્વનું છે. બધાકા સર સરખા મહત્વના નથી બ
હા સાચી વાત છે એવું કરું છું અત્યારે બધા કે છે ને કે સવારે ઉઠી ને તું લિસ્ટ બનાવી તું એ લિસ્ટ બનાવી છે પણ હું પણ હવે એ રી બી કરું રોજ સવારા છે કે આજના દિવસમાં માણસ કામ કર્યું છે એની એક પુરુ લિસ્ટ રેડી કરીએ
હું તો કેવું ઘર કે કોઈ બી કામ લખેલું હોય ને મારું આ નું કામ લખી દો અને પછી દરેક કામ પૂરું પછી એની સામે એમ ટીક માર્ક કરી દઉં તેથી મને પણ આમ જોઈને સંતોષ મળે કે ચાલ આટલા દિવસમાં આટલું કામ કરવાનું હતું તો ટો ધીમે ધીમે પતી જતા રહેશે
હા નાના નાના કામ પૂરા થતા આત્મવિશ્વાસ પણ વધે એટલે એ કહીએ તો આપડે સારું રહે એમ
હમ્મ તમને એવું ક્યાં લાગે છે કે સૌથી વધારે સમય ક્યાં બગડતો હોય છે આપડુ
સાચું કઉ ને તો આ મોબાઈલ માં પાંચ મિનિટ માટે સોશિયલ મીડિયા ખોલુ ને તો મને ખબર જ નથી પડતી કે ક્યાં કલાક જતો રહે છે એવું થાય કે લાઈ થોડું વધારે જોવું હજી તો હમણાં જ જોયું એટ સૌ થી વધારે ટાઈમ કહું તો મોબાઈલમાં જ વસ
એ વાત તો તમારી સો ટકા સાછી છે અમે લગભગ તની આ સમસ્યા તો હોય જ છે
હા એજ ને એટલે હવે તો મેં છે ને આમ નક્કી કર્યું છે કેમ કામ કરતી વખતે છે ને એમ ફોન સાયલેન્ટ પર જ રાખી દેવાનો નહી તો અત્યારે તો કેવું નોટિસ ફિકેશન આવે એકતો વોટ્સએપમાં પણ એટલા બધા ગ્રુપ છે કે નોટિફિકેશન આવે ને એટલે એક વાર આપણું ધ્યાન થાય ત્યાં જાય એટલે કઈ બી કામમાં મન લાગતું હોય તો એ મન ના લાગે એટલે હવે તો મેં નક્કી જ કર્યું છે કે કામ કરતી વખતે છે ને ફોન સાયલેન્ટ પર જ રાખીશ
હા એ બો સારું કેવાય કેમ કે હું પણ એવું જ કરું છું ન નોટિફિકેશન બંધ રાખુ છુ કેમકે કામ કરતાને ધ્યાન ભંગ નાથાયે
હા બીજી એક વાત ને એ પણ છે કે કે એક સાથે ઘણા કામ કરવાથી કોઈ કામ સારી રીતે થત તો નથી બધા એવું કે છે કે તમારે મલ્ટીટાસ્કિંગ બનવું જોઈએ મલ્ટીટાસ્કિંગ બનવું જોઈએ પણ તમે બધા કામ આવડવા જોયએ બધા કામ કરો પણ એક સાથે બધા કામ કરવા જશો ને તો એક પણ કામ સરખું નહી થાય એટલે હું એ પણ નવું શીખી કે એક સાથે છે ને ઘણા કામ કરવાથી કોઈ કામ સારી રીતે થતું નથી
હા એ વાત તમારી એકદમ સાચી કે અમે એક બધા કામ આપડ સાથે કરવા જાય ને તો આપડને ણવત્તા પણ સારી નાખ મળે અને ભૂલો પણ બહ વધારે થાય એના કરતા મારા પરથી કામ કરીએ ને તો આપણને કામનું સારું પરિણામ પણ મળે અને ભૂલો પણ ઓછી થાય
હા એજ તો વાત છે અને પછી કેવું થાય કે સુવાનો આરામ કરવાનો એ બધો ટાઈમ પણ જોવાનો હોય કે બધું પણ કેવી રીતે મેનેજ કરવાનું એટલે મે
હા એ વાત તમારી સાચી છે કામ સક્ત કામ કરવાથી છે ને આપડ શરીર અને મન બંને વસ્તુ થાકી જાય એટલે આણે થોડો વિરામ લેવો એ પણ બહુ જરૂરી છે
હમ તો તું આમ આરામ માટે કેટલો સમય રાખ્યો છે
મારે તો આમ કેવું થાય કે આખો દિવસ સવાર થી સાંજ સુધી ઓફિસ પર હોઉું ને પછી રાત્રે મારે થોડું ભણવાનું થાય તો એ બંને ટાઈમ બંને કામની વચ્ચે છે ને બે કલાક જો તો વચ્ચે હ આમ બેસું ન વરી થાય ફ્રી થાય
બરોબર મને તો એમ પેલા એવું લાગતું હતું કે આરામ કરવો ને એટલે એમ સમજો કે આપણો સમય બગાડવો એમ
બ બટ
એટલે હું તો શું કરું કામ કામ કામ જ કરું
ના હું નહી કરવાનું થોડું તો થાય ને આમ થોડો વિરામ લેવો જરૂરી છે ને તો પતી જાય ને આપડું ધ્યાન સરખી રીતે જળવાય નારે કોઈ પણ કામમાં યોગ્ય સમમય આપડ આરામ આપોને તો એ આપડ સફળતામાં વધારે ભાગ આપે છે
સાચી વાત છે પરીક્ષા ના સમયમાં તું કેવી રીતે તૈયાર કર
હું તોું ક્યારેય છે ને છેલ્લી ઘડી નથી વાંજતી દરજ છે ને થોડું થોડું થોડું વાંચતી રહેતી હતી એટલે કેવ કેમ થોડીક આપણને ટેમ પણ રે અને છેલ્લા દિવ િવ આપે બધા મોટા વળમાં નાખવો પડે
હા એ વાત સાચી એટલે તને પરીક્ષા ના સમય એમ તણાવ ઓછો લાગતો આમ ટેન્શન ઓછું રતું હશે કારણ કે રોજ થોડું થોડું વાં એટલે આપણને ટેન્શન ના રે કે હવે મારું રહી જશે રહી જશે એવું
બિલકુલ આમ નિયમિત પ્રમાણે હું બધું મારું ભણવાનું કરતી હો છેલ્લા ટાઈમેમાં મા તણાવ છે એ ઘટી જ
સાચી વાત છે ઓફિસ માં પણ હવે તો હું છે ને ઈમેલ માટે એક ન સમય જ રાખું છું કે મારે ઓફિસમાં કેવું મે નું કામ બહુ જ હોય છે એટલે પછી હું એના માટે બી એવું જ કરું એક સમય નક્કી કરી નાખું કે આ ટાઈમે મારે બેસે બધા ઇમેલ કરી નાખવા છે
એ ટીલ તમારી બઉ સારી કે તો પછી કેવું થાય કે દોરેક પાચ ઇમેલ ચેક કર એમર કામ અઈ જાય
હા એજ ને એટલે હવે તો હું શું કરું દરેક કામ માટે આમ સમય મર્યાદામે મેં ન પીસ કરી નાખી છે કે આરામ કરવા માટે આટલો કલાક લેવાનો મોબાઈલ જોવા માટે આટલો કલાક લેવાનો મેલ કરવા માટે આટલો કલાક લેવાનું એવી દરેક કામ માટે મેં છે ને સમય મર્યાદા નક્કી જ કરી દીધી છે
હ એલે કેવું થાય કે સમય મર્યાદા હોય ને તો તમારાુંમ ધ્યાન વધારે કેન્દ્ર રહે છે
હા સાચી વાત છે મારા પપ્પા તો હંમેશા કે કે સમય નું સન્માન કરનાર વ્યક્તિ ને જીવનમાં પણ સમાન ના મળે છે જીવન પણ એને સન્માન આપે છે
બહુ સુંદર વાત કીધતા હોય તો
હા તારા જીવનમાં સમય નું મહત્ત્વ તને ક્યારેય સમજાયું
હા જય્યારે સારી તો મારા હાથમાંથી આમ માત્ર મોડું પોચવા ના કારણે ની પકડી ગઈ ને ચાલે
પછી તો તને બઉુ દુઃખ થયું હશે ને
હા પણ એમાં થવું કેવું કે એ જ ઘટના મારા માટે શું થી મોટો પાઠ બની ગયો હવે એનાથી મને ઘણું બધું શીખવા મળી રહ્યું છે.
હા એ વાત તો સાચી આપણા જીવનમાં છે, ને કઈક આપણને નિષ્ફળતા મળે ને એટલે એ નિષ્ફળતાથી આપણે કઈક શીખવી જાય
હા એ વાત તો તમારી સાચી છે એ વસ્તુ થાયને પછી ટાઈમ વિશે બઉ બધું શીખી ગઈ સમય કેવી રીતે સાભાળવાનું આયોજન કેવી રીતે કરવું આપડું કોઈ વસ્તુ માટે વિરામ લેવો કેટલો જરૂરી છે
એ જ વાત છે ને અ સારું છે ને મારે એક કંપની માં ઈમેલ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો એવું હોય ને તો હું હમણાં તને સાંજે ફોન કરું ફરી
હા હા વાંધો નહી હ તમે પછી કરજો હા ચલો